હલો હલો
બોલો હ હમ તમે મજા મ
હા બધા મજામાં.
હા
અવાજ નહી આવતો એવું એમ બધા મજામાં
હા બમ બડમ
તબીયત બધાની સારી
હું સારી તમારે જેવી હે
બસ અમારે સારી હો બધાએ જમી લીધું
તમ
ના અમારે પાકી હવે જમવાનું છે.
એવું છે એમ ઘરે છો કે આજે કે રજા હૈ
આજે ઘરે છે અને રજા છે બંને વેલું છે આજે સન્ડે છે એટલે.
એવું છે.
સન્ડે ની અમારે રજા હોય છે જાહેર એટલે
હું તાર તો નઈ વાતી ર જ કે
ઓ એટલે કોઈક દિવસ કામ હોય તો જવું પડે એવું હોય એટલે.
એવું એમ ને
કોણ હમ સુખબી છું શાંતિ
ઓ હારું
એવું એમને
હમ
હમ
આજે અમે કઠી બનાવી હતી તમારી ફેવરેટ
મારી ફેવરેટ જોટી સાની પિંડાની
ના ના ડુંગળીની
એકલી ડુંગળી બનાતી એમ
હસ્તલી હ હમ મસ્ત ડુંગળી બનાવી એ પપ્પા માટે અલગથી કઢી બનાવી હતી પપ્પા માટે બાજરીના રોટલા બનાયા હતાં પછી અમારા માટે રોટલી બનાવી હતી.
એવું એમ
હમમ પપ્પા ને વઘારેલી હતી અમારે એટલી કઈને ના લગતી વઘારે્યા વગરની બનાવીતી એટલે.
મ ઘરગર ને ઘડી કેવી થાય
સારી જ થાય હમ
એવું આમ સારી જ થાય.
સારી જ થાય
એમ
હું
એવું એમ હોય એમ ટેસ્ટ કેવો આવે
ટેસ્ટ
હવ હ એમ તો પાપાને પી જ ગ હોટેસ્ટ. લાગે આમ હા હ એવમ તા હાથનું ખાવાનું પપન વધારે ભાવવા ને.
હમ.
તો બનાવા એવું એટલે. કે કછી એમ જાદુ છે. એવ હાથમાં એવ એવ જાતું હછી હાથમાં એવું નહી.
એ.
બધા મસાલા એક કરકા પડતા છે એવું એમ તો ક્યાં ના હથું નહી પાવતું બને. મમ્મી નાથ ન હમ. તો તારે આજ નું વધારે રૂગોળ આવે.
હા એલે મનોને નની ગટલે.
એવું પપ્પા ની પરીચવાને હે ને. પપ્વાન પ ના હથમાં વધારે ભાવ એું હોય નહી. જેમ તારે મોટી બે બહેનો છે એમના શું ભાવે તો કરી પપ્પા
ભાવે છે ને એમને ભાવે.
એવુંછું ભાવે.
હ જેવું ખાઈવી જ ના કઈ હવે તો વળ. ખાય હ ખ ખું દડી ફડખી થાય છે ને.
એ તોવે દવાખા નઈ જવાનું હો કે જવાનું.
ખડ પહેલોું તો જામો હૈ રાજસ્થાન. અ. મંગળવાર નહી બુધવારે જ અમદાવાદ
એવું એમ બુધવારે અમદાવાદ જવાનું એમને. તમારો અવાજ ક્લિયર આવતો નહીિ કપાઈ કપાઈ આવે જ છે. ખબર નહિ આપણને ક સમજાણું નતું ફરથી બોલજ શું કીધું ત
એ તો અમદાવાદ ની દવા ભારે પડે એટલે અઠવાડિયું ખાતા નહીિ ખાવા એમ.
એવું છે એમને.
હમ.
પાછું અમદાદવાનું ખર.
હમ જવાનું છે વડે એવું થાવાનું.
એવું છે એમ હવા દવાખ નાજત ના ચાલે.
ના ડોક્ટર કે દુ તો જાાવ તો પડેને આ કા તો રિપોર્ટ કરાવવા નઈલે.
ત્યાંવ છે.
હમ.
ફોટકાર આરામ છે એ.
હમ.
હમ ચૂકો. વિ શાંતિ એકદમ. ના વરસાદ થયો એટલેધું શાંત વાતાવરણ થઈ ગયમ.
અમાર તો કોઈ શાંત નહ આમાં વધારે ઓફ મારે જમી.
ના ના એવવ તમા તો વધારે વરસાદ થયો અમા તો એક ધા નો વરસાદ થયો પણ વાતાવરણ સારું થઈ ગયું એમ.
અમારે તો તમેવે આવો તો ખરા તમે ટક્કર ના ચાલો એવું થયું.
મારે મારે આવવાનું જ છે ને હું સડે રો સડે ઉપર ત્યાં જ છું. ગામડે જ જવાનું છે મારે. હમ મારે ફાર્મ હાઉસ બનાયલું છે પાધરે વાહ જવાનું છે. હમ.
પલા દિવસ કે છે મ ફ ફ્મા
મારે એપ્રોક્સ બધા ગણતરી ત્રણ દિવસ તો ગણતરી છે જ બાર બઉસ ઉપર રહેવાની એ બસ એજ લઈ ત્રણ દિવસ તો મિનિમમ ર થઈ જ જશે એવું તો લાગે
લ લ આનું કે હોયજાય અને ક કે જે બ પલા
હમ જોવું મેળવ તો શુક્રવાર સાંજે નીકળી જઈશ જો ના ચેરતાય તો શનિવારે મોર્નિંગ બંધ નીકળ જશે
તો પછી શનિવારે મને દેવા આવશો કે રવિવારે
તજા લેવાનું રવિવારે રવિવારે તને લઈ અને સોમવાર આપે રશું મંગળવારે જો સેટ થશે તો મોર્નિંગમાં નીકળી
જવાનું એવું ના જવાય મંગળવાર
તો આપડ સોમવાર સાંજે નીકળી જઈ શું બક્કા ત્રણ વાગ્યા ની ટ્રેન માં બેસી જઈશું ત્યાં
હા મારે પ મશીન ન કોમ્પ હો એટલે પસ મારે તો જવું જ પડશે જો કહી દઉ
કોઈ વાંધો નહી બકાર તું કેમ તો હા હા મી મ મીનના કામો મને યાદ આવ્યું ત ને કેવું માસી સીતા માસીનુંું બ્લાઉઝ તને આપી તું એ સને આપી દીધું
ના એ ફોન કરવાને ભૂલી જ છું
હા તો પછી ફોન પે ને આપીને બર મને કાલે અમને રસ્તામાં થ ગ તો મને પૂછ્યું જ થયું એમને
હા એ તો કોલ આવે તો
તો મને એવું કીધું એમને મને કે એમને કહેજો કે સિવાય ગયો હોય તો મોકલાય દે પેમેન્ટ કરી દઈશ
હાર
તો એમને ટાઈમ સટ પહોંચાડી દેજો એમને ટાઈમ સટ પહોંચાડી દેજો એટલે તમારું કામ સારું રહેે અને તમારે શું બીજું બીજું કામ આ જાય આમ
એ તો આવવાનું જ છ અમે
બોલો બોલો શું કેે
સોમવારે જવું જ પડશેે જો પ તમે ઘરે મન લઇ જ પછ ફરી જમ કે હવે
પણ એવું નહિ સોમવારે એમાં એમાં મારી વાત સાંભળવાર એવું છે આપડે જે ઓલું દાખલાનુંું કામ કરવાનું છે જો કામ થઈ જાય તો ભાઈ સોમર નીકળી જશું કોઈ વાંધો નથી એમાં શું
પણ અમે મંગળવારને તો ચ રિત કરશો મંગળવાર
હ એવું સોમવાર નું એવું હોય કે સોમવાર નહી થાય અને મંગળવારે થશે તો આપડે એક દિવસ બધારે રોકાઈ અને કામ તત જ પછી નહી કરશું એમ હ જો ના કામ થાય તો મંગળવાર રોકાઈ જવાનું અને બુધવારે આવવાનું આપ આપ બુધવારે એવું લાગે કે નહી થાય એવું કામ તો ગુરુવારે આવીશ
હા મા નહિ આવું તો પણ મને ડાયરેક્ટ ગુરુવારે જ લેવા આવ જો કે હ બે તીન દાડા વ તવધારે રહો એ મો પપ્પા જોડે
તા તારા વગર ત્યાં કામ થાય એવું નથી એના કારણે
હમ્મ હમ્મ
હમજી એના કારણ તું આવે રૂબરૂું તારો ફોટો પાડવો પડે હવે એલસી આપવું પડે બહુ ગુરું નહી આપડે સોમવાર નુ બનાય વિશ્વાસ છે કામ બધું પતી જશે આરામથી પણ સોમવાર સુ કે રજાના બે દિવસ પૂરા થાય પછી તરત ત્રીજો દિવસ ખુલતો દિવસ કેવાય સોમરનો એટલે શું સોમાનું કામકાજ વધાર લોડ હોય વધારે લોડ હોય એના કારણે કામ થોડ ધીમું થાય. એટલે કામ પતે ખરું ના એ પતે એમ.
હા તો પણ સમ સોમવારે વહેલા આવ તો સોમવારે ના થઇ જાય. એલા સોમવારે ચો શનિવારે
હા તો હું શનિવારે સવારે આવતો ચાલે મને કોઈ વાંધો નથી હું રવિવારે સવારે આવુ તો એ મને ચાલે. શનિવારે કામ થઈ જાય તારા વગર કામ થાય નહી
કેમ મારા વગર કે મારું
તને લેવા ના આવુ પડે
એમની પ અહીંયા મારો શું કોમ-
એમ હું પૂછી જો
એમાં મારો કોમ ના હોય જાતિ ના દાખલામાં
પંચાલ ન પુસવુ ઈ શું ડોક્યુમેન્ટ માગે છે જાતિ ના દાખલામાં તો હું તને કઉ.
કે પઈ હળખું કેજો તો પછ ઈ રીતના લેવા આવજે તો પછ સોમવારે એમાં લેવા આવજો તો ભાઈ રેવાનું હોય તો તમાર
ઓકે બીજું કો તબિયત સારી.
હા
હમ્મ કેવું છે તો બીજું સાચું તમારે આમાં કાર્યામાં કેટલું પેમેન્ટ આવ્યું.
કિયો કર્યો
કાર્ય એપ્લિકેશન તમે જે યુઝ કરો છો કોલ કરવા માટે તમારે એમાં કેવું કેવું પરફોર્મન્સ કેવો રહે છે કાર્ય એપ્લિકેશન નો
હ સારો ના સારો નેવ
એમ સારો ના સારો એટલે બને હોયનું.
તો આમુક કોલ રિઝેક થઈ જાય એક તો પહી એવું
પણ તમારે એમાં શું કરવાનું સાંભળો મારી વાત અને મોબાઈલને યુઝ કરવા માટે તમારે પેલું શાંત વાતાવરણ ગોતિ લેવાનું. કે આજુબાજુમાં કોઈ પ્રકાર નો અવાજ થવો જોઈએ નહી. ખાસ કરીને શાંતિથી વાત કરવાની વાત એ રીતની કરવાય કે સામે વાળો વ્યક્તિ સાંભળી કરે કમ્પ્ટ કે ની રીતે અવાજ આવી શકે એ રીત વાત કરવાની.
હમ્મ હા તો એવી રીતે જ કર હતા નહી ભરતા ત ને
કર્યા - કાર્ય મોબાઈલમાં એ રીતની એપ્લિકેશન સિસ્ટમ હોય છે કે એક કોલ રેકોર્ડિંગ થતું હોય છે. સામે વાળો સાથે સાંભળી ના કરતો હોય રેકોર્ડિંગ રેકોર્ડિંગ રેકોર્ડિંગ થાત તો હોય તો આમા શુ હોય ખબર હો કોલ રજેક્ટ આવે રિજેક્ટ આવે. તો તમારી વાત કરો મહેનત આખી ફેલ જાય એના કારણે શાંત વાતાવરણ રાખવાનું પંખા નો એવું હોય પંખા ન એવું હોય તો ધીમો કરી દેવાનું ન બંધ કરી દેવા રૂમ પેક કરી દેવાની શું બહાર નો અવાજ કોઈ આપડા સુધી આવી ના શકે એના કારણે એટલે શું કે તમાર કાર્યમાં શું કાલે મારે પેમેન્ટ આવ્યું સારું આવી એવું મહેનત કર્યા પછી મને એવું કે આમ મહેનત ના આમ પૈસા વસૂલ થઈ ગયા એવું એમ
હા
હમ આ કોલ એવું લાગે છે મને રિજેક્ટ આવશે કારણ કે અવાજ તમારો પૂરો ક્લયરિટી સમજાતી નહીં મને
બ થ
મને એવું કેમ લાગે છે આખ જતા આવતી હમ કારણ કે આ પાછળ જયા પછી જતો રહ્યો છે જે કશું આવતું જ નથી. તારે નેટવર્ક ઈસ્યુ હોય તો ફોન સ્વીચ ઓફ કરી ને ખોલી શકો છો તમે
બોલ બોલ ના
કંઈ નય તો બોલ માથુ દુખે છે? હું બોલું એટલે
કજ મારું બોલ બોલ કરવાનું
તાર અભજે જદી આ નઈ કર તું બ મ આટું લાગ ત્યારે મ તારો હું ક તારો અવાજ જ આવતો નય તો શું કરું?
બોલું તોય કેવાય તમે બોલા દો તો બોલો કે હું
બોલવાની ક્યાં ના જ પાડી એ તને
તો તમે કયરના બોલ બોલ કર આવો એકકલા નીકલા
એમ સારું બોલાય અગિયાર મિનટ ને છ સેકન્ડ થઈ હવે એક મિનિટ ની વાર છે આપણા માટે પછી કોલ
તો તોમે એકલા બોલબોલ કર મા